હલો.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
હા બેન મારી અવાજ આવે છે તમને . હા આજે હું દૈનિક જીવન વિશે વાત કરવા માંગુ છું.
હા ચોક્કસ.
તો દૈનિક જીવન એ એવો વિષય છે જે આપને પરંતુ ઘણી વા વખત તેને સમજવાનો પ્રયાસ કરતો નથી. આપણને દરરોજ સવારે ઉઠીએ છીએ કામ પર જઈએ છીએ લોકો સાથે વાત કરીએ છીએ અને રાત્રે ફરી સુઈ જઈએ છીએ આ બધું એટલું સામાન્ય લાગે છે લાગે છે કે આપણને વિચારતા નથી કે આ આપણા જીવનનો મુખ્ય ભાગ શું છે આની ઉપર તમને શું વિચાર છે.
જીવન એટલું એટલે રોજિંદાનું જીવન એટલે કે આપણે રોજિંદાની જે દિ દિનચર્યા હોય ને તે એને ગુજરાતીમાં એવું કહી શકાય કે અ સવાર બપોર સાંજ અને રાત એ આગળ જ ફરે છે એને દૈનિક જીવન કહેવાય છે, એટલે આપણે સવારે વહેલા ઉઠીએ છીએ છીએ સાત વાગ્યે પછી અ પ્રાર્થના કરીએ છીએ, યોગ કરીએ છીએ, કસરત કરીએ છીએ પછી આપણેે અ ભગવાનનું નામ લઈએ છીએ બ્રશ કરીએ, નાસ્તો કરીએ સ્નાન કરીએ પછી બપોર થાય એટલે કામકાજ ઓફિસે જતા રહીએ અ બાળકો શાળા કોલેજમાં જતા રહે પછી બપોરનું જમવાનું હોય સમયસર આપણે દાળ, ભાત, શાક, રોટલી ખાઈએ પછી અ એક બે કલાકની ઊંઘ કાઢીએ પછી થોડોક આરામ થઈ જાય એટલે સાંજ પડી જાય અને એમાં અ બાળકો રમવા જતા રહે હાઉસવાઈફ અ એમનું સાંજનું કામ કરે કપડા લેવાનું છે, એવું બધું પછી અ આપણા જેવા સ્ટુડન્ટસ લોકો પુસ્તકો વાંચે લેસન કરે હોમવર્ક કરીએ પછી અ પરિવાર વાતચીત કરીએ પછી રાત પડે એટલે આપડે હળવો ખોરાક ઝડપીએ અ મનોરંજન માટે ટીવી જોઈ દઈએ પછી સમાચાર જોઈએ, પછી રાત થાય ને આપડે સુઈ જઈએ એટલે પછી પાછી સવાર પડે એટલે આ જે આખો ચક્ર છે તેને આપણે રોજિંદા જીવન કહી શકાય, જેમાં આપણે સમયનું-સમયનું પાલન કરીએ છીએ એટલે કે સવાર થાય તો આપણે ઉઠી જ જઈએ છીએ પછી બપોર થાય એટલે આપણે જમી જ લઈએ છીએ. અને રાત થાય એટલે આપણે જમીન સુય જ જઈએ છીએ પછી આપણે રહી છીએ પૌષ્ટિક આહાર લીએ છીએ અને એ આખી જે ડિસિપ્લિન છે ને તેને આપણે દૈનિક જીવન કહી શકીએ
હા જે રીતે તમે કીધું કે દૈનિક જીવન એ શરૂઆતથી લઈને સા સુધી સવારે એ એવો સમય છે જ્યારે આખો દિવસ આપના હાથમાં હોય છે જો આપ આપને સવારને સકારાત્મક રીતે શરૂ કરીએ તો આખો દિવસ પણ સારો પસાર થઈ શકે છે પરંતુ ઘની વાર આપને સવારને ઉતાવરને ઉતાવર મોબાઈલ સાથે શરૂ કરીએ છીએ શું આ યોગ ગ્ય છે કદાચ આપણે આ-આ ઉપર વિચાર કરવું જોઈએ સવારે થોડો સમય પોતાના માટે કાઢીને ખૂબ જ જરૂરી છે થોડુંક ચાલવું, થોડુંક ધ્યાન કરવું અથવા શાંતિ થી બેસવું આ નાની આદતો આપણા મનને શાંતિ આપે છે અને મજબૂત બનાવે છે અને સવારમાં ઉઠવા-ઉઠવું અને કામ પર વધારે ધ્યાન આપે છે ત્યારબાદ આપને આપના કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ કોઈક ઓફિસમાં કામ કરે છે કોઈક અભ્યાસ કરે છે અને કોઈક ઘરમાં કામ કરે છે દરેક વ્યક્તિનું જીવન અલગ છે પરંતુ એક વાત સામાન્ય છે બધા વ્યસ્ત પરંતુ શું વ્યસ્ત રહેવું જ મહત્વનું છે કે યોગ્ય રીતે વ્યસ્ત રહેવું વધુ મહાત્વનું છે.
હા મા ખ્યાલથી આપણે વ્યસ્ત તો રહેવું જોઈએ પણ સાવ એટલું પણ નહી કે આપણે આપણી ફેમિલી ને ભૂલી જઈએ આપણે-આપણે ભગવાનને ભજવાનું ભૂલી જઈએ આપણે પોતા માટે સમય ન કાઢીએ એટલું પણ વ્યસ્ત થવાનું જરૂર નથી આપણે આપણું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આપણે વ્યસ્ત થવું જોઈએ, હું એજ કેવા માંગુ છું કે આપણે અ કેવાય ને કે વોટ આપીએ છીએ ત્યારે પાંચ વર્ષ દરમિયાન આપણે એ વ્યક્તિને સપોર્ટ કરવો પડતો હોય છે કા તો એ આપણને સપોર્ટ કરે છે. તો એવી જ રીતે આપણેે પણ રોજિંદા જીવન છે એમાં આપણે આપડી કારકિર્દીને આકાર આપવો હોય કે પછી ઉજ્જવળ ભવિષ્ય ઘડવું હોય તો આપડે વ્યસ્ત તો-તો રહેવું જ પડે અને આપણે નિયમિત રીતે આપણે આપણા કાર્ય સ રીતે કર્યા કરવું પડે નિયમોને આપણે પોતાની આદત બનાવી દઈએ ને તો સફળતા આપણી ગુલાબ બની જાય છે તેથી આપણે શિસ્તતાથી રોજનું જીવન જીવવું જોઈએ સારો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણે દરરોજ યોગા કે કસરત કરવી જોઈએ જેથી આપણા શરીરમાં અપચો છે કે અ પછી બેનિ અ ફેટ ન વધે એ બધી આપણે કાળજી રાખવી જોઈએ આપળી. એ બહુ મહત્વનો પાસો ગણી શકાય.
દૈનિક જીવનમાં ખોરાક અને આરોગ્યનો પણ ખૂબ જ મહત્વનું છે આપને શું ખાઈએ છીએ તે આપણા શરીર અને મન બંને પર આસર કરે છે સારો અને સંતુલિત આહાર આપ તને અ ઉર્જાાવન બનાવે છે જ્યારે અયોગ્ય ખોરાક આપણને થકાન અને આળસ તરફ દોરી શકે છે આજના સમયમાં લોકો ખૂબ જ ઝડપથી દોડે છે વધુ કમાવ વા માટે વધુ મેરાવવા માટે. પરંતુ આ દોડમાં ઘણી વાર આપણે જીવન જી જીવવાનું ભૂલી જઈએ છીએ શું આપણે ક્યારેક થોડાક સમય કાઢીને વિચારેલા છે કે આપણે શા માટે દોડી રહ્યા છીએ? દૈનિક જીવનમાં સંબંધોનું પણ ખૂબ મહત્ત્વ છે પરિવાર અને મિત્રો સાથેનો સમય આપણને ખુશ રાખે છે પરંતુ ઘની વાર આપણને આ સંબંધોને અવગણીએ છીએ કારણ કે આપને પાસે સમય નથી એવું કહેતા રહીએ છીએ અને આપણે સંબંધોને છોડી દેતા રહીએ છીએ.
એવું ના કરવું જોઈએ આપડે આપડી જવાબદારીઓ પૂરી કરવી જોઈએ પછી પૂરતી ઊંઘ કરવી જોઈએ. આરામ કરવો જોઈએ પછી આપડી જીવનશૈલીની વાત કરીએ તો દૈનિક જીવનમાં નિયમિત યોગા અને ધ્યાન કરવા જોઈએ પછી પુસ્તકો વાંચવા જોઈએ પછી સ્વસ્થ જીવન જીવવું હોય ને તો આવું બધું કરવું પડે અને આપડે દૈનિક જીવનને વ્યવસ્થિત અને શિ બધુ બનાવ બનાવીએને તો આપડું જીવન એકદમ સુખી અને સફળ બની જાય છે.
આજના સમયમાં કે ટેકનોલોજી પન આપના જીવનનો એક મોટ મોટો ભાગ બની ગયો છે તે આપણને મદદ કરે છે પરંતુ તેનો વધુ ઉપયોગ આપણને આપણા આસપાસના લોકો અને દુનિયાથી દૂર લઈ જઈ શકે છે, જેથી તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ દૈનિક જીવનમાં મને એવું કહેવા માંગે છે કે આપણે જો કામમાં ખૂબ જ વ્યસ્ત રહીશું તો આરામ અને કામ એ બધે એ બંને સંબંધોને પોતાની માટે યોગ્ય સમય આપી ન શકે આ બધામાં સંતુલિત રહેવું જોઈએ જો કોઈ એક બાબત વધારે થઈ જાય તો જીવનમાં અસંતુ તુલના આવી શકે છે અને આપણને જીવનમાં કામમાં અને સંબંધો બંને વિશે વિચારવું જોઈએ, જો આપણે કામ વધારે કરીશું તો આપણે વધારે તકલીફ થઈ શકે છે. અને આપણે એકબીજાને કે પરિવારને સહારો ના આપીશું, કે મદદ ન કરીશું તેની સાથે વાતચીત ના કરીશું, તો આપણે એક બીજા અલગ દુનિયામાં જીવી શકીએ, એવું મને લાગે છે.
હું પણ એજ કહું છું, હું પણ સવારે વહેલી ઉઠું છું, પછી મારું નૈતિક કાર્ય કરું છું, પછી સ્નાન કરીને હું પૂજા પાઠ કરું છું, ત્યારબદ હું અડધો કલાક ગાર્ડનમાં ચાલવા જાઉં છું અને ત્યાં કસરત પણ કરું છું. ત્યાર પછી હું આવીને નાસ્તો કરું છું, અને હું કોલેજ જવાની તૈયારી કરું છું, મમ્મી મને ટિફિન બોક્સ આપે છે, પછી હું કોલેજ નીકળી જાઉં છું, હું મારા ફ્રેન્ડ્સ લોકો સારે લેક્ચર અટેન્ડ કરું છું, અને ત્યારબાદ અમે સારું શિક્ષણ મેળવી, અને ઘરે પાછા ફરીયે છીએ, ઘરે આવ્યા બાદ હું થોડીક વાર રેસ્ટ કરું છું, અને પછી હું મારું લેસન પણ કરું છું, ત્યારબદ હું પાછી મારા ફ્રેન્ડ્સ લોકો સાથે રમવા જાઉં છું, કાં તો પછી ક્યાંય ફરવા જઉં છું. તિથલ કે એમ તેમ અને ત્યાર પછી રાત્રે પપ્પા આવે એટલે અમે બધા જમી લઈએ છીએ, અને જમીને અમે સુઈ જઈએ છીએ, જમીએ અને ત્યાર પછી અમે ટીવી જોતા, જોતા ફ્રૂટસ પણ ખાઈએ છીએ. ફૂટ ખાઈને અમે બધા આખા દિવસની દિનચર્યા એકબીજાને કહીએ છીએ, અને પછી અમે સુઈ જતા હોઈએ છીએ, અને આવી રીતે અમારું જીવન ચાલ્યા કરે છે, અને મને પણ તમારી સાથે વાત કરીને બહુ ગમ્યું. કારણ કે હાલનું જે જનરેશન છે, તે બહારનું બહુ ખાય છે, પીઝા, બર્ગર આ તે, તો એમનું જે ડેલી લાઈફ છે ને એમાં આળસ આવી જાય છે, થકાન અનુભવાય છે શરીરમાં કેવાય ને કે એનર્જી નથી પછી વિટામિન્સની ઉણપ આવી જતી હોય છે, બી ટ્વેલના ઇન્જેક્શન લેવા પડે છે, પછી ડિપ્રેશનમાં જતો રહે ટેન્સમાં જતો રહે, એનું કારણ જ એ છે કે એનું દૈનિક જીવન વ્યવસ્થિત સુવ્યવસ્થિત તો નથી જ ગોઠવ્યું, અને યોગા નથી કરતો પરંતુ જો આપણે યોગાને વ્યવસ્થિત કરીએ, કસરત કરીએ, અને આપણું થોડું ખોરાકી સુધારીએ, તો આપણું જીવન અને સ્વસ્થ રહે છે, અને આપણે સુખ સુખમય સફળ કેહવાય ને કે આપણું શરીર સારું છે એમ કહી શકાય.
ઓકે, ચાલો હવે હું, હું પણ અંતમાં એવું કહેવા માગું છું, કે આપને સકારાત્મક વિચારો અને સારો સમય વ્યવસ્થાપન સંતુલિત જીવનનો આપીએ તો આપણનું જીવન વધુ સુંદર બની શકીએ, આભાર.